હલો
હેલો
કેમ છો
મે મજામાં છું તમે કેમ છો
બસ હું પણ મજામાં છું શું કરો છો
કઈ નહી અત્યારે તો બેસી છું સવારે
અછા હા. આજે તો બઉ સવારે વેલો તારો મેસેજ આવ્યો હતો આજે તો બઉુ વેલા ઉઠી કઈ લાગે છે.
હમ. આજ મેં વેહેલા ઉઊઠી હતી.
હા સારી બાબત છે સવાર માં વેલાવ તો બહ સારું છે આપડ આખો દિવસ. બઉુ સરસ જાય છે જો સવારે આપણે વેલા ઉઠી ગયા હોઈએ તો.
હા હવે મેં દરરોજ વેલા ઉઠવાની આદત બનાવી લીધી છે. શરૂઆત માં મુશ્કેલી પડી. પણ હવે તો અલારમ વાગે તો પેલા જ આગ ખુલી જાય છે.
અરે વા. આ પેલા તો બહુ મોડી સ્થિતિ ને હવે આટલો મોટો બદલાવ કેવી રીતે આવી જોયો તારામાં.
એક દિવસ મને સમજ આવ્યું કે જીવનમાં આગળ વધવું હોય. તો સમય ન મહત્વપૂર્ણ સમજવું જરૂરી છે. હું ઘણી વાર મો મોડે ઉઊઠતી હતી. ઉઠતો હોવાથી ઘણા કામ અધૂર રહી જતા. એટલે નક્કી કરે છે કે હવે મારી આદત બદલવી.
હા ખરેખર બહુ સાચી વાત છે હું પણ ઘણી વખત બઉ મોડી ઉઠું. પછી. ઉતાવળ માં ફટાફટ બધું કામ કરવું પડે ને પછી આખો દિવસ ડર બાને ડર માં જતો રહેતો હોય છે.
બસ એક જ ફરક છે વેલા ઉઠવાથી આખો દિવસ વ્યવસ્થિત રહે છે. સવારે વાતાવરણ ખુબ શાંતિ હોય છે. તાજી હવા મળે છે પક્ષીઓ ન મધુર. કલવત સાંભળવા મળે છે અને મન પણ. ખૂબ ખુશ રહેહી છે.
હા મેં પણ ક્યાંક સાંભળ્યું તું. કે સવારનો સમય આખા દિવસનો બહુ સારો સમય હોય છે. બઉુ સરસ સમય હોય છે એ ટાઈમ.
એકદમ સાચી વાત તમારી. સવારે કોઈ ગંગો નથીતો એટલે મન. એકરા ગ રહે રહે છે. અભ્યાસ કરવો હોય પુસ્તક વાંચવું હોય કે કઈ નવું કામ કરું. શીખવું હોય સવારનો સમય સૌથી સારો હોય છે.
હા સાચી વાત છે જય્યારે મારે. પરીક્ષા આવતી એ વખતે મને મારા શિક્ષક પણ સવારે વેલા ઉઠી ને વાંચવાનું. પતાનું હ સવારે ચાર વાગે વાંચવા ઉઠતી.
હા હું પણ હવે સવારે એક કલાક અભ્યાસ કરું છું. મને લાગે છે કે સવારે વાંચેલું વસ્તુ લાંબા સમય સુધી યાદ રહે છે.
હા સાચી વાત છે વિદ્યાર્થીઓ માટે તો એ બહ સારી બાબત છે સવાર માં વેગા ઉઠવું એ.
હા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહી નોકરી કરતા લોકો. રીઓ અને ગૃહણીઓ માટે. પણ વેલા ઉઠવું ખુબ જ લાભદાયક છે. સવારે દ વસ્ુ આયોજન કરી શકે છે. જેના કારણે આખો દિવસ સફળતા થી પસાર થાય છે.
હા સાચી વાત છે મને તો ઘણી વખત એવું લાગે છે કે મારી પાસે તો ટાઈમ જ નથી.
સમય બધાની પાસે સરખો જ હોય છે. ફરક એટલો જ છે કે કોઈ સમયનો. સારો ઉપયોગ કરે છે ને કોઈ સમય ન વેફારી રાખે છે.
હા સાચી વાત છે. પણ તને એ ખબર છે કે આપડણે સવારે વેલા ઉઠીએ તો આપણા આરોગ્ય માટે એના શ. પેદા થઈ છે.
હા આરોગ્ય માટે એના ઘણા ફાયદા છે સવારે ચાલવા જવાથી. શરીર તાજી શરીર ને તાજી હવા મળે છે. યોગ અને કસરત કરવાથી શરીર મજબૂત બને છે મન શાંત રહે છે. અને આખો દિવસ ઉઊર્જાથી અનુભવે છે.
સાચી છે મારે તો ક્યારેક બહ મોડું થાય તો પછી એ બધું કઈ થતું જ નથી અને બપર એ બધી થાકી જઉં છું ને પાછું સુઈ જવું પડે છે.
કદાચ તેનું એક કારણ મોડું સુવા હું પણ હોઈ શકે છે સારી ઊંઘ અને વેલી ઉઠવાણું બને ખૂબ જરૂરી છે. જો રાત્રે સમયસર જઈએ તો સવારે સરવડ થી ઉઠી શ્યા
હા સાચી વાત છે પણ મને એક રાતે બહુ મોે સુધી ફોન જોવાની ખરાબ આદત છે દિવસ આખું ગામમાં હોયએ તો રાતે થતું હોય કે આરામથી ફોન જોઈએ એમાંને એમાં બહુ મોડું થઈ જતું હોય છે રાતના
આજકાલના મોટા ભાગના લોકોને એજ સમસ્યા છે. જો આપણે સુવાનું એક કલાક પેલા મોબાઈલ નો ઉપયોગ ઓછો કરી દઈએ તો ઊંઘ સારી આવેને સવારે વેલા ઉઠી સરડ બને
હા સાચી વાત છે હું પણ હવે એ જ એ વાત યાદ રાખીજે અનેને ધ્યાન રાખીશ કે સુતા પેલા ફોન બને ત્યાં સુધી વધારે ટાઢી દઈશ.
હમ બીજા એક મહત્વપૂર્ણની વાત એ છે કે વેલી વેલા ઉઠવાથી માનસિક શાંતિ મળે છે. સવારે થોડું ધ્યાન અથવા પ્રાર્થના કરવાથી આખો દિવસ સકારાત્મક વિચારો આવે છે.
હા ખરેખર હું જને દિવસ ની શરૂઆત જ સારી થાય આખો દિવસ સારો જ રહે છે. એ વાત તો તારી એકદમ સાચી છે.
બિલકુલ ઘણા સફર લોકો પણ વેલા ઉઠીને આદત રાખે છે. કારણ કે તેઓ જાણે છે કે સવારનો સમય સૌથી વધુ ઉપયોગી હોય છે.
એનો મતલબ એવું કે સફળતા પાછળ પણ શારી નું ઘણું બધું મહત્વ હોય છે. ખરુને
હા સફળતા કોઈ જાદુ થી નથી મળતી. રોજની નાની નાની સારી આદતો જે આપણે ભવિષ્ય બનાવીએ છે.
હા સાચી વાત છે. મને હવે સમજાય છે કે કેટલો કિંમતી સમય બગડી જતો હોય છે.
કોઈ વાંધો નહી બદલાવ લાવવા માટે આજનો દિવસ સૌથી સારો છે ધીમે ધીમે શરૂઆત કર પેલા પંદર મિનિટ વેલા ઉઠ પછી ત્રીસ મિનિટ વેલાઉટ એક કલાક આમ કરીને તો સવારે વેલા ઉઠવું જોઈએ.
હા એ વાત સાચી છે હવેું પણ આવી રીતે ટ્રાય કરીશ હું દસ દસ મિનિટ ટ્રાય ચાલુ કરીશ.
હમ ખુબ સારું સવારે ઉઠીને થોડુંક પાણી પીજે થોડુંક કસરત કરજે પછી દિવસ ન પ્લાનિંગ કરજે તમે થોડા દિવસમાં મોટા વઘારા કરી આપ જે
હા એ સાચું છે અને મને મારા છોકરાઓ માટે પણ થોડો ટાઈમ મળી રહેશે અને મારે કઈ નવું શીખવું હોય તો એનો અભ્યાસ પણ કરી શકીશ એ ટાઇમાં
હમ સવારે મન. શાંત હોય છે અભ્યાસ ઝડપથી થાય છે અને યાદ. પણ સારી રીતે રહે છે.
હા સાચી વાત છે. તારી સા વાત કરીને આજે મને ઘણું બધું નવું જાણવા મળ્યું મને ઘણી બધી ખબર પડી.
હ મને પણ આનંદ થયો આપણે હંમેશા. સારી આદતો અપનાવવા માટે ન પ્રયત્ન કરવો જોઈએ.
હા સાચી વાત છે હા હવે મને ખબર પડી કે નરેન્દ્ર મોદી ને. એ બધા લોકો સવારે વેલા ઉઠી જઈ. મોટા ભાગ નટાયને તેના પોતાના સ્થ પોતાના માટે આપતા હોય છે. તેથી લોકો આટલા બધા સફળ છે જે લોકો સફળ છે. પાછળ પણ બેલાુંુંર સમયસર બધું પ્લાનિંગ કરવું એ બ. જરૂરી વસ્તુ છે એ લોકો એ બધું કરે છે એટલે આજે આ રી લ છે.
હા તમારી વાત આ સાચી છે એકદમ સાચું કીધું.
ઘરેખર જો બધા એલા ઉઠી ને દિવસ કેવી રીતે ફસાયદ કરવા એ પેલે થી. ખ હોય તો. આરામથી દિવસ પાસ કરી શકે દો થ ના પડે. તો થોડું વડા ઉતા હોય તો આખો દિવસ પછી. ગોડા ગોડી.
સવારે વહેલા ઉઠવાથી માત્ર સમય જ નહીિ પરંતુ શ્વાસ. આત્મવિશ્વાસ અને ખુશી પણ મળે છે આપણને.
હા સાચી વાત છે. મારે કાલે જવું થયેલું કે મારે ઉઠમાં થોડું મોડું થઈ ગયેલું. તો પછી આખો દિવસ મારે દોડાદોડી કરવું પડ્યું કોઈ કામ. એના ટાઈમે ન થયું એટલે બધા કામ કરવામાં બહ લેટ થઈ ગયું એટલે બ આખો દિવસ. મારો ખરાબ લઈ જાણી છને કઈ લ ઉી ગઈ.
હા એક વાત યાદ રાખજો તમે કે વેલા સુઈ જાઓ. સુૂવું અને વેલા ઉઠવું એ સ્સ્થ. સુખી અને સફળ જીવનનુંું ચાવી છે.
સાચી વાત છે મા એકદમ ખરી વાત છે. બધા એ લેના તોછું છું.
ઓલ ધ બેસ્ટ થોડા દિવસ.
હા હું પણ હવે ટ્રાય કરીશ કે થોડું સવારમાં વધારે વેલા ઉઠું તો હું. જે પોતાને ટાઈમ નથી આપી શકતી એ સવાલ અડથ કદા પોતાને. પણ ટાઈમ આપી શકું થોડા બધા વેગા ઉઠી.
હમ્.
હ
ઓલ ધ બેસ્ટ તમે થોડા દિવસ પછી ફરી વાત કરશું. અને તમારો અનુભવ પણ સાંભળીશું.
ચોક્કસ ચોક્કસ આજ માટે તો ખુબ ખુબ આભાર બહ આનંદ. થું ને બહ નવું નવું જાડવા મળ્યું તોરી સાથે વાત કરીને.
મને પણ તમારી સાથે વાત કરીને બહ જ આનંદ થયો.
ઠીક છે ત્યારે ફરી મળી જ.
તમે તમારું ધ્યાન રાખજો અને આવજો.
ઓકે ચોક્કસ તો પણ તારું ધ્યાન રાખજે અને સવારે. વેલા ઉઠતી ર રહે છે
હા હા પા ચાલો મળીએ
ઓકે ચલો મળીએ.